બસ હા બધું સારું છે હ
મને જા હા મને જા જાણવા મળ્યું હાલમાં જ કે આપણે ત્યાં બધા તોફાન આવ્યો ને એના લીધે તમારે થોડોક નુકસાન થયો મેં એ બદલ જ ફોન કર્યો હતો તો કેવું છે તમારે ત્યાં બધું હવે
અ હવે તો સેટલ થઈ ગયું છે પણ ખરેખર કેવા જઈએ ને તો અ ખાસું એવું નુકસાન થઈ ગયું છે ખાસ તો મને આપણેે દયા આવે કે ખેડૂતોની દયા આવે છે કે માંડ તમે તમને તો ખબર છે કે વલસાડની કેરીઓ તો કેટલી ફેમસ છે આખા વર્લ્ડમાં વલસાડનું નામ છે કેરીઓ માટે પણ અચાનક થી એમ વાવાઝોડું આવી ગયું ને વાવાઝોડું એટલે એટલું કે અમે તો જસ્ટ ઘરમાં બેઠા હતા ને ચા નાસ્તો કરી રહ્યા સાંજે લગભગ પાંચ સાડા પાંચની આસપાસ તો એ એટલું બધું જોર થી પવન ફૂંકાયો અને એટલા અમારી અહીિયાંયા નજીકના હતો અમુક જૂને તો સોલાર પેનલો પણ ઉડીને બે રસ્તા ક્રોસ કરીને નીચે રસ્તા ઉપર પહોંચી ગઈ ને પછી તો એટલું ને અમારું ઘર બધાના ઘરમાં એટલી બધી રેતીઓ અને બધું આવી ગયું ને કે ન પૂછ વાત પણ આજ રા આઈ ઓપનર જેવી સિચ્યુએશન છે આપણે પણ આવું ફરી ન બને એના માટે બધાએ ભેગા થઈને કંઈક ઝુંબેશ જેવું કરવું જોઈએ જેથી કરીને અ આવો ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર આપણે જ છીએ એક રીતે કહી શકીએ તો
તમારી વાતમાં કઈ જ ખોટું નથી હું માનું છું વસ્તુ તો એ જ છે કે આ બધું થાય છે ગ્લોબલ વોર્મિંગના લીધે જ થાય છે ને એના જિમ્મેવાર આપણે છે જ ખરા હાલની જે પરિસ્થિતિ છે એમાં તો હું ખાલી એટલું જ કહીશ કે અમારે ત્યાં જે પવન ફૂંકો અને જે રેતો આવી તો એમ અમને અહેસાસ થયો જાણે કે આપણા ઘરે જ સમુદર ની રેત ને સમુદર આવી જવાનો છે એક ભયજનક સ્થિતિ હતી જેમાંથી આપણને એવો કઈ ખાસો નુકસાન નહીં થયો પર જે લોકોને નુકસાન થયો તેને આપણે મદદ કરવી જરૂરિયાતની છે અને એમાં જોયું કે ખેડૂતોનો પાક ખોરવાઈ ગયો અને બગડી ગયો મને એથી વિચાર આવે છે કે આગળ જતા આપણને શાકભાજીને અનાજ દાણામાં મોંઘવારી ના નડી જાય આ બધા તોફાન ના લીધે ને ખાસ કર કે ગરમી આવી એટલે આપડી કેરી વલસાડની કેરી હોય કે ક્યાંયની કેરી હોય કેરી તો રાજા છે અને રજા નો ખોરાક જો કે પાક એ જો આખો બગડી જાય તો તમારી ગરમીની શું મજા તમે ગરમીમાં શું ખાધું શું મજા કરી અને આ બધાનું જિમ્મેવાર હું માનું છું કે આ ઓફ નોવેર જે તોફાન આવ્યો એજ છે અને એનો આવવાનું કારણ બી આપણેે જ છે પણ મને એમ વિચાર આવે છે કે હવે આ તુફાન ના કારણ બી આપણેે જ છે કારણ કે તમે જોવા જાવ તો આ બધું થાય છે આપણી ભૂલોના લીધે એટલે પર્યાવરણ પણ આપણને સમજાવે છે કે તમે તમારી ભૂલ અહિયાં જ ભોગવીને જશો જે કે ખુબ જ બો સાચી વાત છે અને તમને એમ આશ્ચર્ય ચકિત કરી દે કે ભાઈ પર્યાવરણ પણ આપણને કેટલું શીખવે છે કે ધ્યાન નહી રાખશો તો તમે જ મારી ભૂલોની પશ્ચાતા પણ અહીંયા કરશો અને ઝુંબેશમાં તો આપણે સૌથી પહેલી ઝુંબેશ હું માનું છું કે ઘરથી ચાલુ કરવી જોઈએ જ્યાં કે આપણે સૌ પોતપ પોતાના ઘરે જો એસી વાપરતા હોય તો એની સામેને પાંચ થી દસ નાના ઝાડનું રોપણ કરીએ અને એ રોપણ કરીને હું માનું છું આપણે થોડુંક ગ્રીન હાઉસ ગેસ ઇફેક્ટને ઓછું કરી શકશું જેથી કે આ બધી ગરમી ને વિચિત્ર વાતાવરણ થોડું ઓછું થાય આટલું મારું માનવું છે બાકી તમે આને કેવી રીતે જોઉં છું એ પણ હું જાણવા માંગીશ
હા તમે ઘણી અ મ મહત્વના મુદ્દાની વાત કરી હા ખરેખર આપણે જ આપણેે જ જવાબદાર છીએ એક ગુજરાતીમાં બહુ જ સરસ કહેવત છે તારું તુજને અર્પણ એટલે આપણે જે ભૂલો કરી હોય તે આપણેે જ ભોગવવાની છે અ ડા ઉદાહરણ તરીકે આપણે જો ઝડો કાપ્યા છે ને અ જે ખેતરાઓ જમીન હતી ત્યાં બિલ્ડિંગો બધા ઉભા કરિયા છે આજે મુંબઈ જેવી મહાનગરીઓમાં તમે જુઓ તો એ તો સિમેન્ટની નગરી જેવું જ કહેવાય છે જાડવા તો જવલેજ તમને જોવા મળે છે તો એજ છે કે તારું તુજને અર્પણ કે કુદરત પણ એજ કે છે કે ભાઈ તે જ બધું ઊભું કર્યું છે તો તું જ ભોગવ એટલે એના માટે આપણેે અનુકૂળ પગલા લેવા જોઈએ કે ભાઈ ડિફોરેસ્ટેશન જેમ અત્યારે ચાલી રહ્યું છે કે અ ઝાડો ન કાપવા જોઈએ કે બ સર મજાનો એક રૂલ આવ્યો છે કે તમે જો દસ ઝાડ કાપતા હો તો એની સામે તમારે દસ ઝાડ ઉગાડવા જોઈએ આપણે આ નિયમનું પાલન તો ચોક્કસ કરીએ છીએ કે ભાઈ અ ઝાડ કાપી જાય તો તરત ચલો અ નગર પાલિકાને આપણે ફરિયાદ કરી દઈએ તો એ પૂરતા પગલા લે તો એની સામે કદાચ લોકો દસ જણ ઉઘડતા પણ હશે પણ એ ખાલી રસ્તા પર પેલા બીજ નાખીને જતા રહેે છે પણ પછી એ ઝાડ મોટું થયું એનો વિકાસ થયો એને સતત પાણી મળે છે કે નહી એ બધી વસ્તુનું ધ્યાન રખાતું નથી એટલે આપણે જે કહીએ છે કે દસ જાાડની સામે બીજા દસ ઝાડ ઊગી ગયા છે તો એ પૂર્ણપણે અ બંધ બેસતું નથી એટલે એનું પણ આપણે કાળજી લેવી જોઈએ પ્લસ વાતાવરણ ન બગડે એના માટેના અ વધારે પડતા વહી કલો કે એવું કઈ ન વાપરવું જોઈએ કે ભાઈ જો જરૂર હોય ને એક જગ્યાએ જો અ સ્કૂટરમાં કે ગાડીમાં આપણે જે દિલ્હી જેવું વાતાવરણ ન ઊભું કરવું હોય બીજા શહેરમાં તો અ પેલું અ એક પેલ શું એકી રકમના વાહનો એક દિવસ દોડે બે રકમના વાહનો બીજા દિવસે દોડે એવી સિસ્ટમ એટલે ઘણા બધા એવા નવા નવા જાતના અ ઉપાયો છે જેને અપનાવીને છે ને આપણે ઘણું બધું શીખી શકીએ ને આપણે વાતાવરણને બચાવી શકીએ તો અચાનકથી જે આ તોફાન આવી ગયું છે ને જે ખેડૂતોને આટલું બધું નુકસાન થયું છે ને તમે જેમ કહ્યું તેમ ખેડૂતોને નુકસાન આજે ખેડૂતોને થાય છે તો કાલે એ આપણા ઉપર આવવાનું જ છે તો તમારે અ શું એટલે એટલે જે અમુક અમુક ગુજરાતમાં છે કે બીજી કોઈ સ્ટેટમાં જે છે ખુબ અ કંઈક બહુ જોરથી હમણાં કંઈક તોફાન જેવું આવ્યું એને કારણે કાસું એવું નુકસાન થયું હશે નહી
હા વાત સાચી છે કારણ કે મને જાણવા મળ્યું કે આપણા સમુંદ્ર માંથી એક જોર નો તોુફાન ફૂંકાયો અને એ આપણા બધા રાજ્યોમાં આવ્યો અને એ રાજ્યમાં આવીને જ આપણને આ જે નુકસાની દેખાઈ રહી છે અને જે છાઈ રહી છે આપણા આસપાસ એ આ તોફાનનું જ કારણ છે અને થોડું ઘણું મને વાંચવાનો શોખ કરો આ બધી વસ્તુઓ કેવી રીતે થાય તો એથી મને જાણવા મળ્યું કે ધરતીની ગરમી વધી, તેથી સમુંદ્રની અંદરનું જે વાતાવરણ હોય એમાં ફેરફાર આવ્યો, અને ફેરફારના કારણના મુજાબિક તોફાન બનીનો અને તોફાન આપણા સમુદ્ર તટ થી આપણા શહેરોમાં આવ્યો, અને એ શહેરમાં આવીને આજે બરબાદી કરી ગયો એ આપણે ભોગવીએી છે, મૂળ કારણ એક જ છે કે સમુદ્રનું બી વાતાવરણ આપણે સાચવવું પડે જે હાલના સૂર્યના પ્રતોપ થી લાગતું નથી કે આપણે સાચવી શકશું પણ માનું છું કે થોડું આપણે સિમેન્ટ મહાનગરીથી અસલ મહાનગરી બનીએ તો ઘણો આપણને આસાર છે આ બધી વસ્તુઓ સુધારવાનું ને જતા દિવસે આપણને આનાથી એક ફાયદો એ થવો જોઈએ કે આપણા ખેડૂત ભાઈ આપણી ભૂલની સજા ના ભોગવે. મારી માન્યતા એટલી જ છે કે આપણે કોઈ બી મહાનગરીને સિમેન્ટ મહાનગરી કરતા અસલ મહાનગરી બનાવીએ. તો આપણને સૌને સાથે પર્યાવરણ અને જીવજંતુ અને જાનવરોને પણ રાહત રે, કારણ કે આ ગરમી અને આ ગ્લોબલ વોર્મિંગ ના લીધે વધતી વાતાવરણની તકલીફો આપણને સૌને હેરાન કરી રહી છે, પર આપણે હમણાં એને ચૂપચાપ ચલાવી રહ્યા છે, જે ના થવું જોઈએ. મારુ માન્યતા છે કે આપણે ઉભા થઈને એક ઝુંબેશ કરીએ, જેથી લોકોમાં એક જાગૃતતા આવે ને બધું સચવાય, ને આગળ જતા આવું કઈ. થાયની ફરી આ મારી માન્યતા છે તમને આ વિષયમાં શું લાગી છે મને તમે જણાવજો ખાસ.
હા એજ છે કે આપણે અ તમે જેમ બહુ સરસ મજાનું વાક્ય બોલ્યા કે દરિયામાં અ અસમાનતા આવે છે ને એને કારણે જ દ દરિયાઈ પવન ધરતી ઉપર આવે છે ત્યાં જ એક કવમળ જેવું યોજાય છે અને એની અસર જમીન ઉપર થાય છે દરિયાઈથી દરિયાથી નજીક જે જમીન હોયને એના ઉપર તો આપડે દરિયા કિનારો છે એ આપણે ચોખ્ખો રાખીએ પ્લસ અ તમે અમુક જગ્યાએ જોતા હશો કે અ લોકો ખાય છે તો પ્લાસ્ટિકના રેપરો ત્યાં ફેંકી દે છે પ્લાસ્ટિકની બોટલો હોય છે ને અ માછીમારો પણ પોતાની તૂટેલી જાળી જો અંદર પડી ગઈ હોયને તો એ પાછી લેવાના પ્રયત્નો બહુ ઓછા કરે છે તો એ પણ અ ખૂબ નુકસાન કરે છે ને એક અ વિડીયો ખૂબ વાયરલ થયેલો કે જે આપણે સ્ટ્રો વાપરતા હોયને સ્ટ્રો એ એક કાચબાનાં નાકમાં ઘુસી ગયેલી. પછી એને કાઢ એ સ્ટ્રોને કાઢતો વિડિયો ડોક્ટરો દ્વારા ખૂબ એટલે ખૂબ વાયરલ થયેલો હતો એ એક કંપની અપાવી દે એવો એક વિડિયો હતો જેને રોકવા માટે થઈને આપણે જ પ્રયત્નો કરવા જોઈએ તો આ શું છે કે આપણે આવા જ વિષયો સાથે ફરી પાછા વાત કરતા રેહશું ને તમારી સાથે વાત કરીને મને ખૂબ આનંદ આવ્યો ધન્યવાદ.